હેલો
હાલો
હા કેવું છે ભાઈ
હાલો
હલો
આવાજ આ રહી ભાઈ મેરી મારી આવો મારો અવાજ આવે છે.
હેલો
હાલો
અવાજ આવે છે ભાઈ તમારો
સંભળાય છે હવે
ઓવ
સંભળાય છે ને કેમ છે ભાઈ મજામાં
હા થોડો તમારો અવાજ છે ને હવે કાપાય
શું કો છો
તમારા અવાજ કાપાય કાપાય ના તો હવે.
અચ્છા કપાઈ કપાઈ ના આવે છે હા હું જોઈ લવ છું હ કદાચ નેટવર્ક ખરાબ હશે એટલે એવું થાય છે.
હા. આવેવ થ હા આવે છે.
હમ શું છે ભાય મજામાં છે
હા મજામાં છે તમે
બઉ દિવસ થઈ ગયા એવું લાગે મેં તમને ફોન જ નથી કર્યો એટલે મને એમ થયું લાવો આજે તમને યાદ કરી લઈએ.
હા હા મને બી હાઈ છે તમારી મને પણ આ તમારી યાદ પણ તમે હા કરીશ ને હવે.
તમારે યાર યાદ તો કરવા જોઈએ.
ટાઈમ નય રે
હા એ વાત એકદમ સાચી છે હમણાં કોઈને ટાઈમ જ નથી કોઈ માટે.
ભાઈ તમે લોકો છે જોબ વાલા અમે લોકો છે ફાર્મર
હા એ વાત સાચી છે શું છે. કેવું ચાલે છે ખેતીનું કામકાજ તમારા
વરસાદનો રાહ જોઈએ છેએ અમે લોકો
અચ્છા હજી વરસાદ ની રાહ જોઈ રહ્યા છો હા હજી વરસાદ આ વખતે વરસાદ ખબર નઈ બો મોડો લાગે છે આવતો જ નથી બિલકુલ
એ છે ને તો એ આ વખતે બઉ લેટ પડે છે તો આગલી વખત કેટલી લેટ પડશે એટલું એવું જોઈએ.
હા આમાં કેવું છે હવે ગ્લોબલ વોર્મિંગ ના કારણે છે ને ઘણું બધું ચેન્જ થઈ ગયું છે આ શી અહ કે બધી ઋતુઓ છે એમાં કઈક ને કઈક હવે અહ બદલાવ આવ્યા જ કરે છે. ત્યારે પેલા તો આવું નતું આજે હમણાં ગ્લોબલ વોર્મિંગના કારણે જ આવું થાય છે.
હેલો, તમને એક ક્વછન છે ભાઈ મારો?
બોલો ને ભાઈ.
એ તમે હામરેલું હોય ને ડુમચ બીચ આપણો સુરતમાં?
સાંભળેલું છે, સાંભળેલું છે.
કમ પીછે જતો રહીતું ભઈ?
એમાં એવું છે કે એ તો મને આઈડિયા અહ એની મને કઈ ધ્યાન નથી એટલું
હા એ કોઈ ટેન્શન નહી, આપડ તમને જેટલું ખબર હોય તે
હું તમને કહું મે હમણાં જ ન્યુઝમાં કે ઇન્સ્ટાગ્રામમાં રીલમાં જોયું તું
હા, મુંબઈ હા એ તાજ હોટેલ નું જોડનું પાણી
હા, હા, હા, હા. એ જે તાજ હોટલ પાસેથી બી પાણી જતું રહ્યું છે ત્યાં અંદર
હા.
હવે આનું કારણ શું હોઈ શકે એ આપને બહુ ખબર નથી. પણ મને એટલું સમજાય છે કે ગમે તે કઈક તો છે બહુ મોટું કારણ છે. તમ
તમે લોકો બોલો છો, હે સાચી વાત છે. પણ મેં એક બે આપણી ઇન્સ્ટાગ્રામના રીલમાં જો યું છે કે એ પાણી જે જેટલું પીછે ગયું છે ને એટલી જોશમાં આવ શે કે પાણી કે આગળ. એ પાણીની જેટલું જોશમાં આવશે ને તો કે આધી આધી સીટી ડાયરેક્ટ લઇ જશે કે ફા એ સિટી એવું કેહ છે.
અચ્છા એવી વાત છે, આવું તમને ક્યાંથી સાંભળવા મળ્યું?
એ આપણે રીલો માંનાની ઇન્સ્ટાગ્રામની કે ફેક હોય કે
હા હા એ તો ફેક જ હોય પણ અત્યારે કેવું છે બની શક કે કે જે તડકો અહ મતલબ તાપ જે પડ્યો ને ઉનાળામાં હવે એમાં એવું હોય છે કે ઉનાળામાં છે ને અહ દરિયાનું પાણી બધું બાષ તીભવન થતું હોય, બરાબર. એટલે બની શકે કે આ વખતે થોડો તાપ વધારે પડ્યો છે ગરમી વધારે પડી છે એટલે બન ની શકે થોડું પાણી વધારે બાષ્પીભવન થઈ ગયું હોય. એના એના કારણે બી પાણી થોડું ઓછું થઈ ગયું
હા. ના ભાઈ પણ એટલું ઓછું નહી જોઈએના. આ ડુમજ બીચનું ભી પાણી ઓછું થઈ ગયું. આપણું હો તાજમોટ હો તાજમહેલનું હો ટલનું પણ પાણી એટલું ઓછું થઈ ગયું. એ કોઈ રી-રીઝનશ હોશે રીઝન હશે ભાઈ એનું કઈ.
હા, અત્યારે બધા વાત કરે છે પેલી લા ની નો એવું કઈક કરીને કઈક છે એક બીજ જું.
હા.
એ કઈક સંકટ જ છે ટા આહ ટાઈપ નું હવે એ કેવું છે કે એ બે ત્રણ એવા છે એ એક લા આ નિનો કરીને છે બીજું કઈક છે હવે એમાં એવું હોય છે ક્યારેક આ જે પરિ સ્થિતિ બને ને ત્યારે કાં તો વરસાદ બહુ વધારે આવે આ તો વરસાદ જ ના આવે એવું થાય.
હા.
એટલે દુકાળ પડી જાય જે જગ્યા એવું થાય ને ત્યાં દુ કાળ પડે અને અત્યારે આપડે ભારત દેશ જે છે એમાં અહ એના ઉપર એ છે જ અલ નિનો કરીને જે છે એનું અ શું કેહેવાય એ થઈ શકે એવું છે
હમ
બરાબર એટલે કઈ નક્કી ના કેહેવાય શું થઈ શકે આગળ
હા બું
પણ આ વસ્તુ જોતા તો મને એવું લાગે છે કે દમણ દમણ જે છે દમણ
હા હા હા
ત્યાં તો વર્ષોથી પાણી દૂર જ છે જે અ કા તો છે એનો દરિયાનો બીચ બરાબર ત્યાંથી પાણી ઘણું એવું દૂર જ છે પેડેથી એટલે આમાં આપને બહું સમજ પડે નહ કે શું તકલીફ હોઈ શકે એમ
હમ
તમે શું અત્યારે વાવવાના છો ખેતી શું કરવાના છો તમે વરસાદ આવશે ત્યારે
હા હવે તો લાગ ગયું છે હવે પપયા છે આપણું ચીલી છે આપલું કોટન છે પછી સુગર છે
અચ્છા તમે શેરડી શેરડી પણ વાવો છો
એ બરાબર હા
તો એ બધું વાવણી થઈ ગઈ છે કે હજી વરસાદ આવે ત્યારે કરવાની હોય
ના એ બધી છે મોટી મોટી થઈ ગઈ છે એવું તમારા હાઈટ છે ને એટલી છે હવે
અચ્છા એવું છે તો એને વરસાદની હવે જરૂર પડે એવું હોય છે ને
હા વ વરસાદ આવશે ને ભાઈ તો એ ભય ડબલ થઈ જવાની
અચ્છા એવું થવાનું
હા એટલે એનું વેટ વધવાનું
તો આપડે ખેતી કરવી હોય તો અ જે આ પપૈયા છે શેરડી છે આ બધું ક્યારે વાવવાનું હોય ક‌ઈ કઈ ઋતુમાં વાવ
દેખો આજે આપડે પપૈ લા હોયને તો આનો પાછલો મહિનો જ હવે કેવાો મહિનો ચાલે છે જૂન હા નાઈ એની પછ એની પછાળ કેવો મહિનો હતો જૂન જૂન જૂન એને આવે તો એની પછડી કેવું હોય તો
મે મહિનો આવે
મે મે મહિનામાં લગાડવાની
મે મહિનામાં લગાડવાની હોય
વીસ વીસ પચીસ તારીખ રઈ
અચ્છા બરાબર એટલે અ બધા બધા પાક ત્યારે જ લગડવા ના
નહી વીસ તારીખ નહી દસ દસ બાર તારીખ લુંગીલા ઘડવા
એમ નહ એટલે આપડે તમે ખાલી શેરડી ની જ વાત કરો છો કે બધા પાક ની વાત કરો છો
નહી એ ખાલી પપ્પયા ની વાત કરું છું
અચ્છા ખાલી પપૈયા ની વાત કરો છો એ પાંચમા મહિનામાં વાવવાનું
હા પાંચમા મહિનામાં એ વીસ તારીખ માં લગાડવાની અને પે પછી દસ દિવસમાં થોડી મોટી થઈ જશે ને તો પછી આ એક તારીખને પાણી આઈ જાય છે.
એક જૂન એક જૂનને પાણી આઈ જાય છે. પછી હારી થઈ જાય છે ને પાણી આવે કે એ બધી જમીનની ને થઈ જાય છે પછી એ બહુ સરસ મોટી થાય છે.
બરાબર.
અને ચીલી જે છે તે અહ ચીલી-ચીલી આપણી ચીલી
મરચું
હા મરચું એટલે, તો એ એ હવે વીસ તારીખ પેલા ગણવાનું જૂનની વીસ તારીખે. અમે લગાડ્યું છે, હવે વીસ તારીખ ખે લગાડ્યો છે, અનેક પરમ દિવસ એક મંજે એક પ્લોટ લગાયો.
બરાબર.
વીસ તારીખે એક પ્લોટ લગાયો, પરમ દિવસે એક પ્લોટ લગાયો.
બરાબર. તો આપડે આ અહ અહ જેમ કે આંબો વાવવો હોય તો આંબાનો કયો ટાઈમ હોય વાવવાનો?
કેઓ આ એટલે આંબો એટલે કેરી? હા એ નહી એ નહી એ નહિં બનતી હોય.
અચ્છા, એ તમારે ત્યાં નથી બનતી?
નહી.
બરાબર-બરાબર, તો આંબાનું અહ તો આપડે વાપી વલસાડ સાઈડ
હા એ તય છે બહુ પણ છે પણ આપ હા માં છે ને નિજર ડિસ્ટ્રિક્ટમાં છે. એટલે હવે મહારાષ્ટ્ર ની જે એકદમ કિનાર
બરાબર. ત્યાં કેરી નથી થતી એમ ને?
થાય છે પણ એ લોકો છે ને એ લઈ જાય છે. જ્યા આપણે કશું મલવાની નહી તો પછી લ લગાવવાની જ નહીં-નહી. હે
તો બીજું શું એવું વાવવું જોઈએ અત્યારના ટાઈમમાં કે સારો પાક મળે એવું?
હવે
હલો.
હા?
અત્યારે એવું શું વાવવું જોઈએ? હા.
ખાલી સોયાબીન જોઈએ.
સોયાબીન
ના આપડી તેલ
બરાબર-બરાબર અને બીજું એક મારે પૂછવ હતું આપડે મગફળી-મગફળી વાવવી હોય, તો એનો શું ટાઈમ હોય છે?
મુંગફલી?
મગફડી
એક અહ એ તો હવે ઠંડીમાં નાખશે ઠંડીમાં.
અચ્છા શિયાળામાં આવે એમ?
હા શિયાળામાં.
બરાબર છે-બરાબર છે. શિયાળામાં તમે મગફળી વાવી શકો છો એમ ને, એનો પાક આપને ક્યારે મળે?
એનો પાક ક્યારે મળે આપણને.
આપને મળે છે, બે ત્રણ મહિના મળે છે.
એ ત્રણ મહિના માં મળી.
હા મળી જાય છે. એટલે વોટર મિલન અમાર અમાર છે, ને. વોટર મિલન થાય છે. આપડા ડાંગરા થાય છે. એટલે ડાંગરું છે, તરબુજ ડાંગરું. એ થાય છે.
બરાબર મને તમારી પાસેથી ખેતી વિશે બહુ જ જાણવા મળ્યું. અને આને હું યાદ રાખીશ ખરેખર મને તમારી પાસે. બહ સારી માહિતી મળી. થેન્ક યુ.